હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
બસ મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં, ઘણા દિવસો પછી ફોન કર્યો, ચલોને કોઈક સરસ મજાના વિષય પર ચર્ચા કરીએ, શું કેવું તમારું?
કોઈક વિષય પર આપણે ચર્ચા કરી લઈએ, આજે આપણે કોના વિષય પર ચર્ચા કરીએ? ગરમી કેટલી વધી ગઈ તો આના ઉપર જ આપણે વાતચીત કરી લઈએ.
ચોક્કસ ચોક્કસ ગરમીમાં તો બોડી ડીહાઈડ્રેટ થઈ જાય તો એને હાઈડ્રેટ રાખવા માટે અને ગરમીથી બચવા માટે ઘણા ઉપાયો જેના પર આપણે સરસ મજાની ચર્ચા કરી શકીએ જેનાથી તમને પણ ઘણું જાણવા મળે અને મને પણ જાણવા મળશે.
હા એજને આપણે એકબીજાથી વાતો કરીએ તો આપણને એકબીજાનો કેટલો બધો નોલેજ મળે છે તમને મારે મારા વિશે ખબર પડે મને તમારા વિશે ખબર પડશે ને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ શરીરને હાઈડ્રેટ રાખવું તો કેટલો જરૂરી છે ગરમીમાં. આપણે વારે ઘડી પાણી પીવું જોઈએ કારણ કે એ આપણને શરીરને બહુ સ્વસ્થ રાખે અને હાઈડ્રેટ રહે આખો દિવસ.
સાચી વાત છે તમારી અને આજકાલ તો જો મને જે પણ શહેરમાં જુવો તમે સમાચારમાં પણ જોતા હશો, ન્યૂઝપેપરમાં પણ વાંચતા હશો, દિવસે દિવસે ગરમી વધતી જાય છે અને આજકાલ તો હીટવેવની આગાહી પણ ઘણી વધતી જાય છે અમુક શહેરોમાં. તો લોકોએ ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ અને બોડીને કઈ રીતે હાઈડ્રેટ રાખવી જોઈએ, એના માટેના અમુક પગલા ભરવા જોઈએ. એ વિષય પર પણ સરસ મજાની ચર્ચા થઈ જશે.
હા એ તો છે જ આપણને કેટલું બધું ધ્યાન રાખવું જોઈએ એ આપણને ખબર પડશે. પછી આપણે જોઈ શકીએ છીએ કે કેટલા લોકો આ ગરમીથી બચવા માટે કેટલી બધી સુવિધા કરે છે, પછી કેટલા લોકો તો આ પાણી પણ ભરીને રાખે છે, પછી ટેન્ક-અ-ટેન્ક ટેન્ક વગેરા ભરી રાખે છે તાકી લોકો માટે સુવિધા થઈ જાય કે પાણી કોઈને અ-જરૂરત પડે તો પાણી પી શકે કોઈ પણ જગ્યાએ જઈને
સાચી વાત છે તમારી અને અત્યારે તો એન જી ઓ હોય કે પછી કોઈ સંસ્થા હોય તેઓ પણ પાણીની ઠેર ઠેર જગ્યાએ શહેરોમાં પરબ પણ બંધાવે છે. જેનાથી આવતા જતા મુસાફરોને રાહત દારોને જ પછી જે મજૂરો કામ કર તા હોય એમને પણ પાણીની સગવડ આરામથી મળી રહે એ માટે. એ કેટલું સારું કામ કેહેવાય નહી?
હા એ તો છે જ આવો સારું કામ કરે તો એનાથી આપણને કેટલું સારું થાય કે ભાઈ આપણને ક્યાંય પણ પાણીની જરૂર પડે તો આપણે તે પાણી પી શકીએ છીએ અને ગરમીના તો ગરમીમાં તો પાણીની બહુ જ જરૂર પડે છે આપણને. તો એ છે પછી આપણે જોઈ શકીએ છીએ કે ગરમીમાં લોકો લીંબુ પાણી વધારે સેવન કરે છે, પછી છાસ ન વધારે સેવન કરે છે કે કોકોનટ વોટર છે એ પણ બહુ ફાયદેકારક છે અને એ પણ આપણને પીવું જોઈએ.
હા સાચી વાત છે અને આપણે જ્યારે પણ બ-બજાર જવાનું થાય આવી ભર ઉનાળામાં ત્યારે પાણીની બોટલ કે પછી લીંબુ શરબતની બોટલ એવી સાથે રાખી શકીએ, જેનાથી ઘણા લોકોને એવી સમસ્યા પણ હોય છે ને કે ભર ઉનાળામાં જઈએ તો ક્યાંક બજારમાં માથું દુખે કે પછી ચક્કર આવી જાય તો એ ત્યારે આ આપણે આપણી સાથે પાણીની બોટલ કે લીંબુ શરબત ની બોટલ કે પછી ચોકલેટ્સ આપણે કેરી કરેલું હોય તો ત્યારે એ કામ આવે અને સાથે સાથે આપણને જ નહીં જો આવત જતા જતા મુસાફરોને રસ્તે ચાલતા કોઈ બીજા વ્યક્તિને જરૂર પડી તો આપણે પણ તે વખતે તેમની મદદ કરી શકીએ, તો આ પણ એક સારો ઉપાય છે.
એ તો છે જ એ બહુ સારો ઉપાય છે કે આપણે આપણી સાથે પાણી લઈ જઈએ તો કોઈને પણ જરૂર પડે તો એને પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. પછી આપણને પણ આપણે પણ હાઈડ્રેટ રહી શકીએ છીએ, તો પાણી તો આપણી જોડે આપણને રાખવા જ જોઈએ. આટલી ગરમીમાં પાણી ન હોય તો પાણી વગર ચાલે પણ નહી. તો આવું આવા પાણીની વ્યવસ્થા આપને આપણી સાથે રાખવી જોઈએ. પછી આપણે જોઈ શકીએ છીએ કે આ-આ-બચ્ચો અને વૃદ્ધામાં ગરમી વધારે વધારે આપણને સંભાળ રાખવો પડે છે કારણ કે એમને વધારે પ્રોબ્લેમ થઈ જાય છે કે બીમાર પડી જાય છે એટલે
હા એ વાતો તમે એકદમ સાચી કહી અને બીજું એ પણ છે કે આજકાલ જે જે પ્રમાણે ગરમી વધી રહી છે એનાથી જે ટેનિંગની સમસ્યા છે કે પછી સનબર્નની સમસ્યા છે એ પણ વધી રહી છે તો એના માટે ઘણા લોકો આયુર્ નુસ્ખા પણ અપનાવતા હોય છે તો અમુક લોકો જે નેચરલ અ આયુર્વેદથી બનેલી જે સનસ્ક્રીન હોય તેનો પણ ઉપયોગ કરતા હોય છે. પોતાની બોડી સ્કીનનો સંભાળ પણ રાખતા હોય છે તો એ પણ એક સારી આદત છે.
હા એ પણ સારી આદત છે કે આપણે સનસ્ક્રીન વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ તાકી ટેનીન ટેનિંગ ન થાય ને આપણે પોતાની બોડી સારી રીતે સંભાળ કરી શકીએ ને પછી આ અ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા લોકો ગરમીમાં કોટનના કપડાં જ પહેરવાનું કોને ગમે છે કારણ કે તેમાં ગરમી વધારે લાગે ની તો એ પણ એક સારી વાત છે કે આપણે કો કોટન ના કપડાં પહેરી શકીએ છીએ ગરમીમાં.
હા હા એ વાત તો છે કે આ ગરમીની જે ઋતુ છે ત્યારે લોકો લાંબી સ્લીવસ ના કપડાં કે પછી નેટ વાળા કપડાં એ પહેરવાનું ટાળતા હોય છે અને કાળા રંગના કપડાં પણ પહેરવાનું ટાળતા હોય છે કેમ કે કાળ કાળા રંગન જે કપડાં પહેરીએ તો એમાં ગરમી પણ વધારે લાગે છે કેમ કે કાળો રંગ એ ગરમીનું શોષણ વધારે કરે છે તો એની જગ્યાએ લોકો લાાઈટ કલરના કપડાં જેમ કે વ્હાઈટ કલર છે યલો કલર છે પિંક કલર છે એ બધા અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે. અને સાથે સાથે અમુક લોકો તો એવું પણ મા માને છે કે કોલ્ડ્રિંક્સ પીવાથી આપણી બોડી હાાઈડ્રેટ રહેે એ એ મારફતે આપણી બોડીમાં પાણી જાય પરંતુ એવું નથી આપ તમે પણ જાણો છો કે કોલ્ડ્રિંક્સ એ ક્યાંક ને ક્યાંક આપણી બોડીમાં લાંબા ડે તો સહી એ આપણને નુકસાન જરૂર કરશે જેમ કે આપણી કિડની પર અસર કરી શકે છે આપણા આંતરણા પર અસર કરી શકે છે તો આપણે કોલ્ડ ડ્રિંક્સ પીવાને બદલે આપણે લીંબુ શરબત છે કે પછી કોકોનટ વોટર છે પછી ઓ આર એસ છે. અથવા તો એની જગ્યાએ છાસ છે એવા ઘણા બધા પીણાં જે આપણે ઘરે બનાવેલા હોય એ પી પી શકીએ છેએ અને અત્યારે તો તમને પણ ખબર છે કે જેમ કે ઘણા પ્રકારના શરબત પણ લોકો બનાવે છે.
હા એ તો છે જ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા લોકો શરબત બનાવી મૂકે છે અને ઠંડો ઠંડો પછી શરબત પીએ છ છે તો એ પણ એક સારી આદત છે કે આપણે શરબત બનાવીને મૂકી દઈએ તો પછી આપણને ક્યારે પણ આમ થાય કે આપણને પાણીની કે જરૂર પડે તો એની જગ્યાએ આપણે શરબત પી શકી છેએ તો એ એક સારી આદત છે પછી આ આપણે જોઈ શકીએ છીએ કે જ્યૂસ પણ કેટલા મળે છે તો આપણે જ્યૂસ ઘરે પણ બનાવી શકીએ છીએ એવું થાય તો આપણે બહાર જઈને પણ પી આવી શકીએ છીએ પર બહાર જવા કરતા આપણે પોતે જ ઘરે બનાવીએ તો એ સારો હોય.
હા એ વાત તમે ખરી કહી જેમ કે જ્યુસ અને અ પીણાની તમે વાત કરી તો એમાં શ વરિયાળીનું શરબત એ તો સૌથી વધારે સારું છે બોડી માટે જે આપણા પાચનની સમસ્યા ને પણ અ સ સારી કરે છે અને આપણે બળીને બ્લેડ પણ રાખ સાથે સાથે કાચી કેરી નું શરબત એ તો સૌથી વધારે લોકો લોકો પીવાનું પસંદ કરે છે અને અલગ અલગ પ્રકારના ફ્રૂટ જ્યુસ એ પણ સારું હોય છે અને ગુલાબનું શરબત અલગ અલગ પ્રકારના જે પ્રમાણે જે લોકોને ભાવે એ પ્રમાણે લોકો ઘરે બનાવીને સ્ટોક રાખતા હોય છે અને મહેમાન અને પણ આપતા હોય છે અને બીજી વસ્તુ પણ છે કે ઘર બપોરના ભર ઉનાળામાં લૂ થી બચવા માટેના પણ ઉપાયો છે જેમ કે આપણે કાંદાનું સેવન કરી શકીએ. સાથે સાથે કાચી કેરી નું સેવન કરી શકે તો એનાથી લુ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.
પન્ના બનાવીને મૂકી શકીએ છીએ એ પણ પી શકીએ છેએ તો એનાથી પણ લૂ ન થાય. લૂ ની સમસ્યા દૂર થઈ જાય છે
એ વાત પણ સાચી છે અને આ તો થઈ આપ પણે માણસોની વાત પરંતુ તમે પણ જાણતા હશો કે આ ગરમી ફક્ત માણસોને નહીં પરંતુ મુંગા જાનવરોને પશુ પંક પક્ષીઓને એમને પણ તો લાગતી હશે ને તો એમને પણ એમના માટે પણ આપણે કઈ કરવું જોઈએ શું કેવું તમારું.
હા એ તો સાચી વાત છે કે ભાઈ આપણને આપણે તો ગરમી લાગી તો આપણે કંઈ પણ ઘરે બેસી રહીએ પણ જાનવરો એ પ્રાણીઓને લાગે તો એના એમના માટે આપણને કંઈ કંઈક ના કંઈક તો કરવું જોઈએ જેનાથી એમને પણ નુકસાન ન થાય એ લોકોને પણ કેટલો પ્રોબ્લેમ થાય છે એ લોકો પણ કેટલા કેટલી ગરમીથી કેટલા જા પ્રાણીઓ આપણે જોઈ શકીએ છે કે અ મરતા હોય છે કે આવું બધું
સાચી વાત છે અને સાથે સાથે આપણે બીજી વસ્તુ પણ કરી શકીએ કે આપણા બિલ્ડિંગની જે ટેરેસ હોય છે તેના પર કુંડા ભરીને મૂકી શકીએ અથવા તો આપણા સોસાયટીની આજુબાજુમાં જ્યાં જગ્યા હોય ત્યાં કુંડા ભરીને મૂકી શકીએ અથવા તો ગેલેરીમાં પાણી ન બાઉલ અથ અથવા વાટકો ભરીને પણ મૂકી શકે. જેનાથી જે પક્ષીઓ હોય કે પછી પ્રાણીઓ હોય એ લોકો પણ આજુબાજુ
હા એજ ને આપણને. પોતે જ કંઈક ના કંઈક સ્ટેપ લેવા જોઈએ. તો આપણે આપણે આપણના ઘરની બહાર મૂકી શકીએ છીએ. અમે લોકો તો મૂકી જ છે. ને આપણને કેટલા લોકો આવા હોય છે કે, જે પોતાની ઘરની બહાર મૂકે છે. તો એનાથી પક્ષીઓ અને પ્રાણીઓને બહ મદદરૂપ થાય છે.
હા, એ એક સારી ટેવ પણ કહેવાય. અને બીજી વસ્તુ એ પણ છે કે, આજકાલ ગરમી એટલી વધી ગઈ છે કે, લોકોને કઈ ને કઈ સમસ્યાઓ થતી રહે છે. એના માટે ડોક્ટરો પણ સલાહ આપે છે કે, નિયમિતપણે એક એક કલાકના અંતરમાં લોકોએ એક એક એક ગ્લાસ કે, પછી દોઢ દોઢ લીટર પાણી પીતા રહેવું જોઈએ. જેનાથી બોડી સંપૂર્ણપણે હાડ અને આપણને કોઈ પણ ચક્કર આવવાની સમસ્યા, કે માથું દુખવાની સમસ્યા, કે ગભરામણની સમસ્યા એ બધી ના થાય.
હા. એ તો સાચું છે કે, આપણને ડોક્ટર પણ સલાહ આપે છે કે, આપણને થોડીક થોડીક વારથી પાણી પીતા રહેવું જોઈએ. તો, આપ મારી તો આવી ટેવ છે કે હું પાણી પીવું છું. તમે પણ પીતા જ છો. તો, આપણને બંનેની તો સારી ટેવ છે. આપણના ઘરમાં પણ આપણને એવી ટેવ પાડવી જોઈએ. કે ભાઈ લોકો થોડાક થોડાક વારમાં પાણી પીએ. તો, એનાથી લોકો બીમાર ન થાય. પછી આપણ ને શરીર હાઈડ્રેટ રહે. અને આપણને કોઈ પણ તકલીફ ન થાય.
હા. અને એક આયુર્વેદિક ઉપાય પણ છે. જેમકે, ફોદીના કે કોથમીર ના રસમાં સાકર ના આંતર પણ શાંત થાય છે. છે.
હા! એ તો બરાબર કીધું. તો, આપણે એ પણ કરી શકીએ છે.
થી બચવાના ઉપાયો અને હાઇડ્રેટ તેવાના ઉપાય જાણવા મળ્યું. ધન્યવાદ તમારો.
હા! હા! તમારો પણ બહુ બહુ ધન્યવાદ. ચલો, પછી મળીએ.
ચોક્કસ. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ.